હલો.
હલો.
જ બસ મજામાં છો તમે કેમ છો?
બસ મજામાં છું શું ચાલે છે?
બસ જો કઈ નઈ હવે ચાય બનાવવાની પ્રિપરેશનમાં હતા. હમ ચા
સરસ સરસ.
તમે પી લીધો ચા??
ના બસ અમે પણ હવે જ ચા બનાવીશું ચા ને નાસ્તો કરશું.
ચારે નાસ્તો સાથે નાસ્તામાં શું કરશો તમે.
અમે નાસ્તામાં આજે તો અમારે ભણેલા ગાંઠિયા ની ઈચ્છા છે તો આજે અમે નાસ્તામાં વણેલા ગાંઠ. મઠિયાને ચાક પીસ.
એટલે તમે ઘરે બવો કે રજમ જ લઈ આવો.
ના રેડીમેડ લઈ આવ છું મને વણેલા ગાંઠિયા બનાવતા નથી આવડતું એટલા માટે.
ઓકે હા હા એટલે ક્યાંથી લઈ આવું.
અમારે અહં નજીકમાં એક સરસ ફરસાણની દુકાન છે ત્યાં. અ નાસ્તો સરસ મળે છે ત્યાં વણેલા ગાંઠિયા ફાફડા.
ેલીઓ તમે તો સંભારો નહી મળતો હોય ને.
ના અત્યારે સંભાળો ના મળે સવારે તમે લેવા જાઓ ત્યારે. ફ્રેશ બનતું હોય ત્યારે સંભાર મળી જાય કઢી મળી જાય.
વાવ તો તમે ભાવનગર સાઈડ થી વાત કરતા હશો ને.
ના ના હું અમદાવાદ થી બોલું છું.
બરોબર છે સરસ સરસ કારણ કે કટીી નું નામ લીધું ને. એટલે છે ને ઈ લગભગ ઈ સાઈડ વધારે ફેમસ છે એમ. કોટી સાથે ગાંઠિયા ખ. હું તો કેરેટ છું પરખા પણ છું કે ક પ બનાવ એવું કેરેટ પર. ત્યાર પાછી ભરા મ એ લો.
હા બધી જગ્યા એ અલગ અલગ અલગ રીતે ખવાતું હોય છે.
બધી જગ્યા મળતી નથી હોતી.
હા અમુક જગ્યા એ ચટણી હોય છે અમુક જગ્યા એ કઢી હોય છે અમે તો અમદાવાદ. રહી એલે અમદાવાદમાં વધારે તો કડી જય ફાફડા સાથે.
હા કેટલી સરસ લાગે અને એમાં એવા. વરસાદની સિઝન માં ખણી થાર.
હા વરસાદની સિઝનમાં તો ગરમા ગરમ ફાફડાા ને કઢી. પપૈયા નો સંભારો અને. લીલા મરચાં મસ્ત તળેલા એ ખાવાની તો બહજ મજા આવે. અમારા ઘરમાં તો બધા ના બહ ફેવરટ છે.
અરે તમે માણસોની વાત સાચી જએ આપડે અડધું. એક થઈ જાય. એટલે અમારે બધ નવ વર્ષ ગઠ.
હા અમારે.
કોઈ પણ ગાઠ એટલે રોજ ભાવ રોજ ભાવ વધારે ને હા ગાંઠ.
અમારે તો બધાના ફેવરિટ છે ફાફડા અને ગાંઠિયા તો.
હા. સરસ સરસ ચાલો તો તમે ઓનલાઈન સ્વિગી કરી દેતા શો ને સ્વિગી વાળો દેવો આવો જ.
ના ના અમે નજીક જ છે તો અમે જઈને લઈ આવીઈ ગએ છીએ દરરોગ. તે ફાફડા ને જે ખાવું હોય
મને આળસ આવતી હોય ને તો આવી રીતે છે ને ઓનલાઈન શોપિંગ તોમે કરું ને.
તેમાં ઘણી બધી વસ્તુ અવેલે બલ હોય છે સ્વિગી છે ઝોમેટો છે. તો તમારે કઈ એરિયા ની ખાવી હોય મતલબ. તો એ ફેમસ હોય ને તો એ આપણને ઘરે પણ પહોંચાડે છે ખ્યાલ છે તો.
હા એનો મને ખ્યાલ છે અમે ઘણી વખત અમુક વસ્તુ ઓનલાઈન બી મગાવીએે. જેમાં સ્વિગી છે ઝોમેટો છે ઇન્સ્ટામાર્ટ. જે એમાં અમે ગરમા ગરમ નાસ્તો ઘણી વખત ઓનલાઈન મગાવી. જો ક્યારેક ઘરે કોઈ મહેમાન અચાનક. આવી જાય અને લેવા જવાનો ટાઈમ ના હોય તો આ. ઓનલાઈન એપ્લિકેશન ખુબ મદદ સાબિત થાય છે.
હોય તો શું થાય કે ગેસ્ટની સાથે બેસવું કે આપણેે વસ્તુ બનાવી કે લેવા જાવી. એ થયાને તો શું સાંભળો છે નકી હોય કે ધાર કે ભાઈ આ નાસ્ તો તો છે ગેસ્ટને તો આપણેે એ પ્રમાણે છે એ ઓનલાઈન આપણે મંગાવી લેતા હોય છે્
હા હું તો ઘણી વખત ઝોમેટોમાંથી ઓનલાઈન નાસ. તો મંગાવી લીજું જે મને ઝમેટોમાં. થી નાસ્તો મગાવુ ઘણી વખત ઈઝી બી સાબિત થાય છે અને ફાયદાકારક બી સાબિત થાય છે ઘણી વખત ફેસ્ટિવલ તહેવાર આવે ત્યારે એમાં ઘણી બધી ઓફ
હ મીઠાઈ પણ સાથે હોય છે ને. અમુક અમુક સ્વીટ પણ હોય છે હા.
જેમ કે રક્ષાબંધન હોય દિવાળી હોય ત્યારે જયારે આપે ના. થઇ મગાવીએ તો એના ઉપર ઘણી બધી ઓફર હોય છે અમુક પૈસાની છૂટ. હોય તો આપણને સસ્તા માં પડી જાય ને આપણો સમય બી બચી જાય છે એમાં.
થી બચી જાય સાચી વાત છે તમારી. અને બીજું છે ને એક આપડે પેલી બ્લિંકિટ આવે છે ખ્યાલ હોય તો તને બી. બ્લીન્કીટ માંથી કે ઓર્ડર કરો છો ઓનલાઈન.
હા હું બ્લિન્કેટ માંથી બી ઓર્ડર કરું.
ક્યારેક ક્યારેક છે ને આપડે કો ગ્રોસરી જોતી હોયને. તો વધી ને વિઘી ને. છે ને એ પંદર થી સત્તર મિનિટમાં છે એ અહિયાં પહોંચાડી દેતા હોય છે ક્યારેક અચાનક કોઈ વસ્તુ આપણને ખાલી થઈ ગઈ તો છે આપ એવી રીતેં મંગાવી. કે તમને માર્કેટ છે એ સમયમાં આપણી પાસે આ વસ્તુ આવી જાય છે. હ
હા બ્લીન્કીટ તો બહુ સરસ. સાબિત થયું છે મારા માટે ઘણી વખત હું બ્લીન્કીટ માં ઈમરજન્સીમાં. કઈ વસ્તુ ખૂટી પડી હોય અને હું બ્લિન્કેટ પરથી ઓર્ડર કરું તો ઘણી વાર. ફટાફટ આવી જાય છે મારે એક વખત એવું થીવ તું રાતે ફોન ચાર્જમાં મુક. ગયો અને ફોન પડી ગયો તો ચાર્જિંગ નો. જે વાયર આપડો આવે એ તૂટી ગયો હતો અને એનો જે મેન. પ્લગ હોય એ બરાબર હતો તો પછી બ્લિંકેટ માંથી મેં મારો જે ચાર્જ ની. ને વાયર હતો એ મગાવી લીધો તો રાતે બાર વાગે પણ એ લોકો દસ. થી પંદર મિનિટમાં ડિલિવરી આપી ગયા અને ખૂબ જ સસ્તા. ભાવે હતું નતું મોંઘું આપણને જે ભાવે પોસાય એ ભાવે આપી ગયા તા.
તો કેટલા વાગ્યા સુધી આપ બ્લીન્કીટ ની સેવા અવેલેબલ હોય છે. કું છું બ્લિંગકીટ આપણે કેટલા વાગે સુથી હો.
ચોવીસ કલાક ચાલુ.
તે ફોર હર્સ હા અચ્છા હું છે ને વધીને દસ વાગ્યા સુધી મંગાવું છું. પછી નથી મગાવતી પછી તો આપે એમ થાય કેવી પછી કઈ ઇમરજન્સી તો હોય નને હમણાં છેલ્લે ઈમરજન્સી માં એક આ ડાર્ક ચોકલેટ ખાવાનો મન થયેલ ને તો મંગાવી હતી બ્લેન્કેટમાંથી અને થોડા ટમેટા એટલે પણ મતલબ સબ્જી ખાલી થઈ ગઈ હતી સેકન્ડ ડે માટેની થઈને તો એ મંગાવી ને તો સત્તર મિનિટમાં ડિલવરી આપી ગયા તા. સારું એવી ઓનલાઈન શોપિંગ છે ને ક્યારેક. અને એમાં છે ને કે ફ્રોટ નથી થતો ક્યારેય પણ તમે ગમે ત્યારે પણ છે ને ધારો કે ઓનલાઈન પેમેન્ટ મતલબ પેલા કેશ ઓન ડિલવરી નહી ડાયરેક્ટ પેમેન્ટ કરી દો ને. તોય તે કોઈ પ્રોબ્લેમ નથી થતો એમ.
ના ના ઓનલાઈન શોપિંગ બઉ સારું સાબિત થાય છે મોટા ભાગે ઓનલાઈન શોપ વ જે ખરાબ નીકળતી નથી
ખરા આપણાથી ના હું તો જો, ઓનલાઈન શોપિંગ માટે, ક્યા ક પ્લેટફોર્મ યુઝ કરું છું. ખેલ છે. તમને જો મીસો. પછી એમેઝોન. પછી સ્નેપડીલ પછી ફ્લિપકાર્ટ પછી આપ બ્લિંક કિટ પછી આ શું સ્વિગી ઝોમેટો ડોમિનોોસ અને આપણને ક્યારે ક છે એક ધડફૂલિયા ફ્રસ કરીને કે એ્િકેશન છે ધારો કે આપણને સબ લેવી છે એક જ સાથે ીની જે એપ્લિકેશન છે તો એ એમના માટે થઈ ન છે એ બધી સબ્જી જોતી હોય ને તે સવારે આઠ વાગ્યા સુધીમાં ડિલેવરી આપે બી આગલે દિવસે આપડે બધલા મતલબ ઓર્ડર કરી દેવાની તો એ પણ બહુ જ સરસ પડે છે એક માર્કેટ પ્રાઇસ કરતા છે એ બે રૂપિયા વધારે આપડી પાસેથી લે પણ માર્કેટ ડાયરેક છે ને મંડી માંથી આવે છે તો એ બહુ જ સરસ એપ્લિકેશન છે તો આવી રીતે હું ઘણી વખત છે ને નવું. ઉપયોગ કરતી હોય શું ઓનલાઈન શોપિંગ નુ. એટ બહુ સારું હોય છે બધું. તમે કયા કયા પ્લેટફોર્મ પરથી મંગાવો છો વસ્તુ?
આ તો ઘણી નવી એપ્લિકેશન વિશે જાણવા મળ્યું આજે મને. હલો.
હલો હલો. મારો અવાજ સંભળાય છે તમને? હલો હલો મેડમ. મારો અવાજ સંભળાય છે તમને? હલો ઓ હલો.
હ હલો.
હલો. અવાજ સંભળાય છે તમને મારો? હલો
બરાબર. હલો
હલો. હલો હલો. હલો. હલો. નેટવર્ક જતું રહ્યું છે કે શું? પ્રોબ્લેમ થયો છે. હલો.